હલો
હલો મજામાં
સુકારતા હતા બોલો હા મજામાં મકુ લાઈ બહુ દિવસ થઈ ગયા મકુ ભૂમિ બેેનજડ વાત કરી દઈએ નબળી સાંજે બધું માર્કેટમાં એમાં જેવું છે થોડીક શોપિંગ ને એવું કરવા તો મ ગુલા ટીવી જોતા જોતા યાદ કરી દઈએ ભૂમિબેનને હમ જો નાને અત્યાર તો કેવું કોલેજ ને એવું બહુ ખાસ જવાનું ના હોય એટલે એવું વિચારે વેકેશન જેવું ચાલે છે. આ બસ ઘરે એમ તો આ બસ ટીવી જોતી હતીી પણ
શું જોતા હતા ટીવી માં
આપડે તો જોય ને મારો ફેવરેટ વસ્તુ તારક મહેતા કે ઉલટેા ચશો આખો દિવસ ચાલતું જ જોય ને એ વસ્તુ જ એવી છે ને કે ગમે ત્યારે ચાલુ કરે ને તો અલગ અલગ ભાગ છય ને જૂના પણ ચાલતા જ હોય અને એ મને શું એ હોય લાગે છે ને કે હું જૂનો ભાગ રીપીટ હોય ને તો એ મન જોવામાં એટલો ઇન્ટરેસ્ટ આઈ જાય
હા મારા ઘરે એવું જ છે રિપિટેડ ભાગ આવે ને તો એ બધા જ જોવા બેસી જાય
હમ સાચી વાત છે કેમ કે એ કેવું છે તું એટલું કોમેડી હોય પછી પાછું અમુક રસની વસ્તુ હોય કે જે એક જ જણને સોસાયટી વાળા બર હોય બીજાને ખબર ના હોય અને પછી બધા ભેગા થઈને કોઈ બી પ્રશ્ન થયો હોય એને સોલ્વ કરે એનું નિરાકરણ લાવે નાકી હારી જાય ને એવું પછી જો કોઈ એક ઘર વાળાને હા એક ઘર વાળાને જો પ્રોબ્લેમ થયો હોય તો કોઈ કહેતું ના હોય એ બીજા લોકો ને પછી એ લોકો જાતે એટલે શું કહેવાય કે એને જાણે કે ભાઈ થયું છે શું પછી બધાને બોલાવે હ એક જણ ડિસિજન ના લે અને પછી પ્રોબ્લેમ હોય એને કઈ રીતના સોલ્વ કરવો ને એ પાછું શોધે એ લોકો અમુક વાર તો નઈ કેતા કે જે એમને કોઈ પ્રોબ્લમ થયો હોય ને પોલીસ સ્ટેશન કેસ બેસ બધું લખાઈ દે ચાલુ પાંડે જોોડ અને પછી કેસય જાતે જ સોલ્વ થઈ જાય તો પછી પેલા અકરાય પોલીસ વાળા કે તમે જો બધું જાતે કરી દો છો મને શું લેવા બોલા અચ્છા કેટલી વાર હમણાં જ એક ભાગ મેં જોયો ને એમાં એવું આપતું હતું પછી અત્યાર તો હું પેલો ભાગ ચાલતો હતો ખબર પોપટલાલ ની નકલી લગ્ન કેટલી વાર છોકરીઓની એની વાત આવે પણ આ તો ડાયરેક્ટ એક શું કેહેવાય ભોલેનાથ ના મંદિર માં એ લોકો મળ્યા ત અને પછી આજના બી છોકરી કઈક દહરાદૂન કે એ બાજુની હતી હૈદરાબાદ હા સોરી હૈદરાબાદની અને પછી પાછું આપણને જોતા પેલા તે એવું જ લાગતું તું બીજી વાર જોયો તારે તો મને બધી ખબર હતી પણ પહેલી વાર જોતા ત ને તાર તો એવું જ લાગતું હતું કે આ બધું સાચ જુત છે એ છોકરી સાચી જ છે અને પોપટલાલ જો રિયલમાં જ લગ્ન કરવા માગે છે એમ કે ભાઈ ફસાય છે એમ ઘેરથી આઈ ગઈ છે તો ફસે ગઈ છે તો પોપટલાલ જો સાચકમાં જ એ લગ્ન કરશે એમ પણ પછી ખબર પડે કે એ છો પોપટલાલે એ છોકરી નહી ફસે પણ એ છોકરીએ જ પોપટલાલ ને ફસાઈ દીધો એમ બહુ ઈમોશનલ ભાગ હતો કે પોપટલાલ ત્રણ દિવસ છો સ્કન હાર લખે પછી એ પાછું બધું રિયલ હોય એવું જ બતાવે પછી છેલ્લે એના પપ્પા એને ખોરતા ખોરતા બધા પોલીસ વાળા ખોરી દે છે એ છોકરીને પણ પછી અ બધું જ થઈ જાયને પપ્પા એ માની જે છે કે ભાઈ હા તું પોપટલાલ જો લગન્યું અમને કોઈ પ્રોબ્લમ નહી અને પછી ડાયરેક્ટ જ આ છોકરી એવું કે છે કે ભાઈ મારે તો આવી રીતના બીજા કોઈક છોકરા જોડાવુંત તું અને પછી એને રોતી તય અને પોપટ લને ફસાવે એ એટલું ઇમોશનલ ભળગ હતો પછી કેમનું આખું બપોરું નીકળી ગયું ખબર જ ના પડી જોતા જોતા
પોવટલા ને તો દર વખત એવું થાય નને કઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જાય
પણ રિયલ લાાઈફમાં તો એ મેરિડ જ છે ખબર તને
ના એ તો મને નથી ખબર
હા ના ભાઈ ના ત્રણ છોકરા પણ છે અને અમાર તો કેવું કે અહીં આણંદ આવ્યા હતા ને નવરાત્રી ચાલતા ત્યારે તો અહી પોલીસ ગ્રાઉન્ડ માં તો અહી બધા અલગ અલ સેલિબ્રિટી બોલાવે તો અમે રિયલમાં દયાને પણ જોઈ છે એટલે આમ નજીકથી તો નહી જ પણ એ સ્ટેજ પર હતા અને અમે બધા ઓડિયન્સ તરીકે બેઠા હતા તારે પછી ટપ્પુ સેને એક દિવસ આતી અને એક દિવસ આખું પોપટલાલ નું ફેમિલી
ઓહો મતલબ તમે રિયલમાં જોયેલા બધાને
હા રિયલમાં જોવેલા પણ દૂર થી એમ નજીક થી ને
બરાબર
એવું છે એટલે પણ બહુ મસ્ત શો છે આ બધું એ લોકો પહેલા કેવું કે અતાર ઓછી મજા આવે પણ જે જુના ભાગ જોવા બહુ જ મજા આવે જે દયા દયા નહીિ પાછી હમ દયા પાછી નહી આવતી અને આ બધા સોનું ટપ્પુ બધા કેટલી બધી વાર બદલાયા
હમ એ ટપ્પુ પછી આ બંને રોશન રોશન ને અંજલલી ભાભીને બધા બદલા ગયા હા
ગોલીંગ બધા બડલે જ ઘયાન
હમ હ
હવે જો આ ચંપક ચા ચા અને આ જેઠાલાલ જતા રે ને તો પછી બહુ જોવાનું ઓછી મજા આવે
હમ કેમ કે બધા તો પછી આટલું બદલાઈ જાય તો ના મજા આવે
હમ કેમ કે મેઈઇન કેરેક્ટર જ ત્રણનુંું દયા જેઠાલા અને ચંપક જાજા અને ટપુર ટપ્પુ ભલશે આમ ચાર કેવાય પેલા બધા તો સાઈડ ના કહેવાય એવું તમે કયો જોવ આમ ટીવીમાં શું જોવું ગમે તને
અમારે અત્યારે રીચાર્જ નહી ટીવી મ તો યુટ્યુબ ખોલી જેઠાલાલ જ જોવાનું
સાચી વાત છે પણ કેવું કેવાય કે
ડ કરો કે તર તે ચાલુ કરી દે પછી વારા ફરતી આયા જ કરે આયા જ કરે
સાચી વાત એ હા એવું છે કે કેવું કે ભાઈ અમુક ભક્તો આપડે નહી જોવી પડે કે અને અમુક ટાઈમ માટે જ બતાવે છે અતાર અમુક સિરિયલ કલર્સ ચેનલ હું વધારજઉ અને એક આ સબ સોની સબ તો કલર્સ પર કેવું પાછી રિપીટેડ સિરિયલ આવે પણ પછી એ અમુક જ કેમ કે બે કલાક માટે બતાવ કેવું પણ આ ચોવીસ કલાક બ કો ટેન્ન વાળ વસ્તુ નહીંમ તો જો કશો કેવો ભાગ હોય તો એનું અ સોલ્યુશન તો તૈયારી મે લોકોને મળી જ જતું હોય એટલે આપડે એ જોયા પછી જેમ કે શું કેહેવાય કે જિંદગીમાં આપણે ખુશ રહેવું બહુ જરૂરી એમ કે હસ એક નહી લોકો હ સવારે યોગાને એવું કરવા જાય તો હશે મોટે મોટે થી એક યોગા જ છે ને તો આ આ જોઈને આપણેું માઇન્ડ એટલું રિલેક્સ થાય ને એ બને આપણે હસી લઈએ એમ
હા અને ફેમિલી શો છે તો બધા બેસીને જોઈ
બધા બેસીને જોઈ શકાય સાચી વાત છે
અને એમાં એકબીજાની હેલ્પ કરેને ને બધુંજવે તો ઘરના નાના છોકરાઓને બી બ બધુંીખ
હા શીખવા મળે સાચી વાત છે એટલે કે એવું પોઝિટિવ ઇમ્પેક્ટ પડે આ બધું જોઈને એવું પોઝિટિવિટી આ કે જયારે અમુક શો કેવા હોય જગ્યા કે આવું બધું એક્શન મુવી હોય કે પછી અમુક સિરિયલો જે મન તો લાગે છે મોટાભાગની સ્ટાર પ્લસ સીરિયલોમાં તો એવું જ હોય સરસ બહુની જ બધી હોય અને પછી એજ બધા ઘરના મહિલાઓને બધું જોવે લેડીઝો અને પછી એવું બધું શીખે પોતાની રીયલ લાઈફ માં એવું મન તો લાગે
અને અત્ય્યારે ન મુ મુ મુવીઝ માં બી નકરી ફાાઈટિંગ ને ગાળા ગાળ નેવું બધું જ થાય શે ફ નુ તો મને નહી લાગતું કઈ હોય એના કરતા આવું જોઈએ એ સારું
એને સોની ચપ્પર અત્યારે એક હસ્તીના પુર કે વીર એ અમે પાંડવો અને કૌરવો વચ્ચેનું બધું આવે છે એ બે કેવી રીતના એમની રહેણી કેણી હતી શું કરતા હતા કેવા હતા એવી આખી એ લોકોની જ સિરિયલ આવે મહાભારતનું તો પછી બસ હવે તો મને એમાં વધારે ઇન્ટરેસ્ટ પડ્યો પહેલાનું બધું જાણવાનું કે ભાઈ કોણ પાંડવ માં કોણ યુધિષ્ઠિ ને આ પછી પેલામાં કવરો માંથી કોણ દુર્યોધન ને બધા કેવા હતા એવું બધું મને બહુ જ આમ જાણવાનું ગમે ને તો અત્યારે તો હું એ સિરિયલ જોઉં છું ને તો પાછી રીલ્સય એવી કશ ક આવે ને તો હું એ બધું ધર્મ ની જોયા કરું એમ
હમ્મ મારે બી એવું છે મને એ બધું જાણવાનું બહુ ગમે તો એવી સિરિયલો બી હું બઉ જોઉં હમ્મ
કઈ એમ ચેનલ કઈ વધા જુઓ
બસ સોની સબ અને નાની હતી ત્યારે તો સ્ટાર ઉત્સવને હું બધું આવતું આવતું હતું તો તમે કીધું એમ સૌથી જૂનું મહાભારત જોઈ લો સૌથી જૂનું જય શ્રી ક્રષ્ણ જોયલૂ સૌથી જૂની રામાયણ અરે આખે આખું
હ હા તો તો બધી વધારે ખબર હશે હે ને તમે તો મને છે ને હા બોલો
એમાં એવું હતું કે એ ટાઈમે કઈ જુનિયર સિનિયર કેજી માં જવાનું તો હોય નહી તો પાંચ છ વરષ ના ના થઈ ત્યાં સુધી બ રમમનુંમ ટીવી જોવાનું તો બસ એમાં જે આવે એ જોયા
હમજણ બધી પડતી તી એમ
હા અત્યાર સુધી હજુ યાદ છે બધું ક્યારે શું આવતું
બરાબર અ હ.
હમ્મ
અમે પેલું કેવું નાના હતા તારે તો મળતો એવું કશું હતું ને હું તો કાર્ટૂન જોતી હતી અને હમ્મ આસ તારક મેહતા કા ઉલટા ચશ્મ તાર ની જોઉં છ એમાં મારીને માર ભય વચે ઝડો થઈ જાય અને બીજું કાર્ટૂન જોવા મારે તારક મહેતા જોવું હોય એ બધું પહેલાનું બધું યાદ આવે જોકે મને રામાયણ ને એવું બધું આ ઘરના કે દાદા મમ્મી પપ્પા કે કે આવું બધુંમાં નાના નાની કે કે આવું હતું આવું હતું. તો મેં તો કોઈ દિવસ આવું જોયું નહીં શો તો આ ચાલુ થયો છે મક જોવ અને પછી મેં વિચારેલું કે ના આવ ભગવદ્ ગીતાને એવું થોડુંક વાંચવાનું હું ચાલુ કરું. રોજ પણ એ મારે આમ પેલું સંસ્કૃતમાં ને એમ છે ને એવી છે. એટલે મારે આપણી ભાષાની ગુજરાતીની લાઈવ પડશે જેમાં બધું ડિટેલમાં હમજન પાડે એમ એવું એક તો મને એક બે જણે કહ્યું કે આપણેે રામાયણ ને હ ભગવદ્ ગીતા વાંચીએ ને તો અડધા જિંદગીના પ્રશ્ન તો આપડણે કરીએ જ નહી આપણી જિંદગીને કે આવું કમ એ વાંચ્યા પછી આપડે બહુ આમ સમજદાર છીએ એના કરતા વધાર થઈ જઈએ એટલે પછી મને એવું છે કે ના અવ થોડોક ફ્રી ટાઈમ કાઢી ન રોજ એક એક કલાક એના પાછળ અડધો કલાક કાઢવો પડશે એમ.
હમ વાત તો તમારી સાચી હવે મારે બી આવું
હમ હમ કરજો કરજો તમે તે બોવ બોવ જાણવાનું મલે અને હું તો એવું જ કવ કે જ્ઞાન એક મોટી વસ્તુ છે. એમ. એક શું કેહવાય શસ્ત્ર અને હત્યાર કરતા તો જ્ઞાન બોવ મોટી વસ્તુ છે જે
હા.
મોટો પ્રશ્ન હોય એને એક કે બે મિનિટમાં સોલ્વ કરી દેતા એને વારના લાગે એવું છે.
હમ.
એટલે કઈ નય ચલો મલીએ તો પછી જય શ્રી
હા હા સારું જય શ્રી કૃષ્ણ.
હા.